છો. હ હું ઈચ્છું છું, અને ચાહું છું, કે આ બધું તમારી સાથે સારું ચાલી રહ્યું હોય, મેં તમને યાદ કર્યા કારણ કે આજે ઘણા દિવસે મેં. છોકરાઓને. ટેનિસ રમતા જોયા અને મેં કીધું યાદ આવી ગઈ કે આપણે બી પહેલા આવી રીતે ટેનિસ રમતા કોર્ટ પર પછી શનિ રવિમાં કોઈ વાર બેડમિન્ટન રમવા જતા ને એ બધા સ્પોર્ટ્સ થી આપણી બોડી કેટલી હેલ્ધી રહેતી એ વાત મને યાદ આવી. એટલે મેં કીધું ચાલો તમને આજે આ વાત કરવા બદલ યાદ કરું આપણા જૂના ટેનિસોના દિવસો જીવવા માટે સાથે કે બેડમિન્ટન ના દિવસો જીવવા માટે.
સાચી વાત છે આ કારણ કે આજકાલ તો કેવું છે કે ટેનિસ બેડમિન્ટન આ બંને ખેલકૂદ બહુ પ્રખ્યાત થઈ રહ્યા છે અને વધારે પડતું તો બેડમિન્ટન કારણ કે. ટેનિસમાં મને એકવાર એવું લાગે કે વધારે પડતું કોસ્ટને લીધે લોકો જે મિડલ ક્લાસનો વર્ક છે એ બહુ નથી રમી શકતું પણ જેને શોખ છે એ લોકો તો રમે જ છે. અને આપણે જેમ ખ્યાલ છે, એમ. કે ટેનિસમાં જેમ બે પ્લેયર છે અને એમાં પણ સેમ જેમ આપણે બેડમિન્ટનમાં પણ કહીએ કે બે પ્લેયર જ રમે પણ એમાં અલગ અલગ ઇવેન્ટ્સ થાય છે. જેમ કે સિંગલ ઇવેન્ટસ છે મિક્સ ડબલ્સ છે પછી આપણે. ડબલ ઇવેન્ટ છે સેમ વસ્તુ બેડમિન્ટનમાં પણ સેમ હોય છે ખાલી ડિફરન્સ છે એકમાં શટલકોક છે અને બીજામાં આપણે ટેનિસ બોલથી રમીએ છીએ બંનેમાં રેફરીની તો જરૂર હોય જ છે. અને લાઇન્સમેનની પણ જરૂર હોય. શે. તો. આ તમે સાચી વાત કરી કે ખૂબ જૂની યાદ તાજી થઈ ખેલકૂદના વિષયમાં ટેનિસ અને બેડમિન્ટન અને ખૂબ લોકપ્રિય અને ઝડપથી આ ગેમ વધી રહી છે. અને ખૂબ આગળ આવી રહી છે. અને પર્ટિક્યુલરલી આપણે એશિયા ખંડમાં પણ બેડમિન્ટનનું વધારે વર્ચસ્વ છે ટેનિસ કરતાં પણ હવે, ધીરે ધીરે એશિયા ખંડમાં પણ ટેનિસને પણ વધારે મહત્વ આપે છે તમારું શું કહેવાનું છે.
હા, હું માનું છું કે ટેનિસ ઘણી મોંઘી ગેમ છે. અને બેડમિન્ટનની સામને આપણે આરામથી રમી શકીએ અને ક્યાંય પણ રમી શકીએ સૌથી મોટો બેનિફિટ છે બેડમિન્ટન રમવાનો અને ક્યાંય પણ રમી શકીએ. ને કોઈ એક ફિક્સ જગ્યામાં રમાઈ જાય એના લીધે. બેડમિન્ટન એવો સ્પોર્ટ છે, જે આપડા એશિયા નાખા ખંડમાં ખુબ જ પ્રખ્યાત થવા લાગ્યો છે અને દિન બ દિન આ સ્પોર્ટ એવો છે કે જે મોટા મોટા ટુર્નામેન્ટ લાવે છે, જાત જાતના ક્રાઉડને પૂલ કરે છે મોટા મોટા. બેડમિન્ટન પ્લેયર ને બેડમિન્ટન સુપરસ્ટાર બનાવી દે છે. જે વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા છે ખાસ કર આપણા ભારતના ઘણા બધા એવા પ્લેયરો છે જે વિશ્વમાં ઘણું મોટું નામ કરી રહ્યા છે. આપણું રમીને સાથે ટેનિસ. માં એવું છે કે આ વસ્તુ તમારી પાસે સગવડ હોય તો જ રમાય ટેનિસ એ કારણ મુજબ એટલો ઝડપથી નથી વધી રહ્યો જે બેડમિન્ટન વધે છેબટ મજા એ જ છે ટેનિસમાં કે તમે તમારી. પાસે સગવડ હોય તો જ રમી શકો, અને એથી તમને એક શાંતિ મળે અને એક હલચલ ન રે આમાં. ટેનિસ એક એવો સ્પોર્ટ છે. જે હલચલનો સ્પોર્ટ નથી એ તમારા અંદરની શાંતિનો સ્પોર્ટ છે. તમે જેટલા શાંતિથીને રમી શકો એટલી તમને મજા આવે અને સાચી વાત છે કે સ્પોર્ટ ખૂબ જ મોંઘો છે. એટલે. સૌને આ રમાય એવું નથી, પણ જે રમે છે એ ખૂબ શાંતિથી ને ખૂબ આનંદથી રમે છે. અને એ લીધે જ આ સ્પોર્ટ આટલા વખતથી ટકી રહ્યો છે બાકી આટલા ઓછા લોકો રમે ને છતાં એક સ્પોર્ટ આટલો ચાલે એનો પ્રાઇમ એક્ઝામ્પલ હું માનું છું કે ટેનિસ છે. અને આપડા દિવસો મને, યાદ આવે તો વિચાર આવે કે આપડે કેવું, અઢી અઢી ત્રણ ત્રણ કલાક રમતા આપણને ખબર ના પડતી કે ભાઈ ટાઈમ પતી ગયો આપડે બોલ ને મારી મારીને ટકલા કરી દેતા પર કોઈ ખબર ના પડ પડી કે ટાઈમ પતી ગયો અને એજ મજા છે, જે ટેનિસ રમીને આવે બેડમિન્ટન તો આપણે ચાર દોસ્તારો સાથે રમતા આપડી બેહેનો સાથે રમતા મિક્સ ડબલ્સ રમતા અને કઈ કઈ રીતે આપણે એને આનંદ ઉઠાય્યો છે. આમાં હું માનું છું, કે તમને એક ખુબ સારી આપડી ટેનિસની મેચ યાદ હશે. જે આપણે એક આખા દિવસ રહીમાં છે શું કેવું છે. તમારો આ બદલ
ના સાચી વાત છે, ટેનિસ ટોટલી જેને કહીએ કે, આપણે કોઈ પણ ગેમને એકબીજા સાથે સરખાવવામાં કોઈ મતલબ નથી. રહેતો કારણ કે બધા ખેલમાં અલગ અલગ બધાનો એક વિશેષ છે પણ એ વાત તો સાચી છે. કે ટેનિસ આપણે જે જોઈએ છે અત્યારે અલગ અલગ દેશોમાં જ્યાં રમાય છે વધારે પડતું અને એની જે લોકપ્રિયતા વધી છે એનું મેઇન મુદ્દો કારણ તમારી વાત સાચી છે કે, એક ગેમ એવી છે. જે એક આનંદની ગેમ છે કેટલા જણા આનંદથી રમતા હોય છે કેટલા જણા સ્ટ્રેસ ફ્રીથી રમતા હોય છે અને જેમ તમે કીધું એમ કે બેડમિન્ટન ગેમ કોઈક વાર એવી થઈ જાય છે, કે રસ્તા ઉપર પણ કેટલા જણા રાતના અમસ્તા રમતા હોય છે, શટરકોપથી અને કોઈ જાતનું ત્યારે કોઈ માપદંડ જેવું હોતું નથી ખાલી રમવા ખાતર રમતા હોય છે અને વચમાં કોઈ જાતની નેટ કેવું કઈ હોતું નથી જે આપણે ખરેખર જરૂરી છે કે તમે કેવી રીતે રમો છો ને કેવી હોય છે એટલે એક ખાલી એને કહી ને કે આરામ પૂરતી જ ખાલી બેડમિન્ટન કોઈક વાર લાગે કે આરામ પૂરતું જ ગેમ હોય છે અને તમે જેમ બીજ સાચી વાત છે. કે ટેનિસ ગેમ એવી રીતે રમાતી નથી રસ્તા ઉપર એટલે એની કદાચ મને, એવું લાગે છે કે લો લોપ્રિયતા વધારે છે. અને વધારે જેન્ટલમેન ગેમ જેને કહેવાય. એમાં સ આવે છે. એવું લાગે. એ ગેમમાં. તમે, જે વાત કરી કે આપણે જય્યારે નાના હતા. ત્યારે સાથે રમતા ત્યારે આપણે જે રીતે રમતા અને અત્યારના માહોલમાં રેકેટની ટેકનોલોજી પણ, બદલાઈ ગઈ બોલની ટેકનોલોજી પણ બદલા લઈ ગઈ અને ઘણા દવા ઉપરમાં આવી ગયા. જેને, કારણે ખેલમાં બહુ તેજી આવી ગઈ બહુ ફાસ્ટ આવી ગઈ કરીને એટલે આવી જાટલી વાતચીત છે
વાત તો ખરી છે કે કેટલું બધું આમાં વિજ્ઞાને પણ આ બધા સ્પોર્ટસને સુધાર્યા છે. બધા સ્પોર્ટ્સને એકદમ નવા લેવલ પર લાવ્યું છે જેથી કે આપણને પાંચ દસ વર્ષ ન રમે તો આપણને એમ થાય કે એક આપકો અરસો બધ.. તરીકે એક જમાનો બદલાઈ ગયો ને મોટા મોટા ખેલાડીઓ બી એવા આવીને જતા રહે છે કે એ લોકોના જમાના બોલાઈ જાય પર હવેના જમાનામાં એ લોકોની હવા બોલાઈ જાય એટલે એવી વસ્તુ છે ને કે તમારે એની સાથે થોડુંક ઈવોલ્વ થવું જ જોઈએ અને થવું જ પડે છે તો જ આ આમાં તમે ટકી શકો કારણ કે તમે તમારા શરીરને એક્સ્ટ્રીમ લિમિટ પર લઈ જાઓ અને આ સ્પોર્ટ એકદમ જેને કે જીમમાં આપણે કાર્ડિયો કરીએ એવું જ છે ટેનિસ રમવું એવું જ છે બેડમિન્ટન રમવું તમારા પગ હાથ તમારી આંખો બધું ફરતું હોય ને આ બધા સ્પોર્ટ રમીને તમારું હેન્ડ આઈ કોર્ડિનેશન બહુ જ સુધરી જાય. અને એ એક એટલી કામની વસ્તુ વસ્તુ છે જે આપણને અત્યારેની પર જતા દિવસે ખબર પડે કે આપણને કેવી રીતે કોન્સન્ટ્રેટેડ રાખે આપણું ફોકસ કેવી રીતે ઇન ચેક રાખે અને સાથે કે આપણી શારીરિક કડિશનને સિસ્ટમ સ્ટ્રોંગ કરે ને આપણને ખબર ન હોય આપણે રમતાને મજા કરતા કરતા આપણા શરીરને કેટલો કેટલું હેલ્ધી અને કેટલો આનંદ આપીએ છે અને આજ મજા છે જે તમને આ બધા સ્પોર્ટ્સ રમીને મળે છે એટલે હું માનું છું કે આ બે સ્પોર્ટ્સ બ્લેસિંગ ઈન ડિસગાઈશ છે તમે પણ વાકીફ હશો કે આપણું હેન્ડ કોર્ડિનેશન આપણને હવે કેટલું કામ આવે છે શું માનવું છે તમારું આ બાબતે.
ખુબ સાચી વાત છે આજે તમે જે વાત કરી હેન્ડડાઈ કોર્ડિનેશનની જે વાત કરી ખરેખર અ જીવનમાં સફળ થવા માટે પણ ખૂબ જરૂરી હોય છે અ તમે ખેલકૂદ હોય કે કોઈ પણ તમે બીજા ત્યા કોઈ પણ વિષયમાં તમે હોવ આ જો વસ્તુ હોય તો ખૂબ જ અગત્યનું છે અને મહત્ત્વનું છે અને સાથે સાથે તમે જે વાત કરી કે તમારા શરીર એને કહેવાય અ પરિશ્રમથી અ કસરતથીઅ એમાં જે કન્ટિન્યુઅસ જે એને જે અ બ્લડનું સર્ક્યુલેશન જોઈએ એ પણ મળે છે અને ખૂબ જ સારી રીતે આ વસ્તુ સારી છે તમે બહુ સારું કર્યું આજે આ ટોપિક પર વાત કરી અને બહુ મજા આવી અને ખરેખર આમાં તમે કંઈક આગળ છેલ્લે તમે કઈક કો તમને હવે શું કરવું જોઈએ.
હું માનું છું કે આપણે પાછું એ દિવસો યાદગાર કરીએ એકાદ તરફ ફરીએ ટેનિસ રમીએ કારણ કે આ વાત અતિયારે જે મને આનંદ મળ્યો છે એ આનંદને હજુ ઉલ્લાસમાં લાવવા બદલ હું માનું છું આપડે એક જૂના દિવસ યાદ કરવા માટે આપણે હજુ એક ગેમ ટેનિસની રમીએ આપણેે એ બાબતે ચાલો મળીએ ને પ્લાન કરીએ કે આપણે ટૂક સમયમાં ટેનિસ રમી શકીએ ઘણો આનંદ થયો તમારી જોડે આ વાત કરીને અને આપણી જૂની યાદો તાજા કરીને આભાર.
આભાર.